હલો.
હા.
હા મિત્રો અવાજ આવે છે.
હા મિત્ર મારો અવાજ બરાબર આવે છે.
હા જરાક માઇક ક્લસ માં રશે ને ફોન નજીક રહેશે એટલે સારા હા મિત્ર શું કરી રહ્યા છો.
હા કઈ નહી હું હમણાં બેઠો છું તમે શું કરી રહ્યા છો.
કોઈ ન બસ ચાલતું રેલ કેવું ચાલે ઘેરે બધા સારા
હા અમારો તો સારા જ છે. એમના તમારે કેવાશે
હા સારા બધા તો મિત્ર હું આજે તમને કઈક ચર્ચા કરવાની છે ટોપિક છે, એના વિશે મને કઈક માહિતી આપજો.
હા ચોક્કસ તમે કહો ને
હા તે આપલે સ્ળ બાળ પણ નીચ જદ મારે વાલીીજી છે, તો શાળાના જીવનના અનુભવ વિશે કઈ માહિતી આપણે ચર્ચ કરાવ છે. શું તમારા જીવનમાં જે બાળપણની યાદો જણાવી શકશો પ્રાથમિક મા કઈ શાળાની જીવન ના અનુભવ.
હા ચોક્કસ તમારો આ જે તમે વિષય લીધો એ મને ખુબ જ ગમ. કારણ કે તમારો આ જે વિષય સાંભળીનેરા જે નાલના બાળ. ફનની યાદા હતી એ મનમાં જે આવી ગઈ. તો એના વિશે હું પણ તમને થોડી ઘણી માહિતી આપીશ
હમ્મ
આપડે જોવા જઈએ તો જે આપણું નાડું બાળપણ હતું મિત્ર એ બધાની જેમ યાદ જ રહેેતું હોય છે. કારણ કે જે આપણું જે બાળપણ હોય એ કોઈ દિવસ બોલાતું નથી. મિત્ર તમને ખબર ત્યારે આપ એમ એમ એટલે એ લોકો જેવી આપણે જીદ નથી કરતા કોઈ વાતમાં પણ તારની કઈ હમ્મ આપણ
હલો
પણ ખુબ જ ખુશી થતી હતી કઈ કામ કરવા કે તો હમ્મ એના થકી આપને પૈસા આપે પછી તો ખુબજને આપણે જયારે શાળામાં જતા હતા મિત્ર તો આપણને તરા જાતી કે અ સોમથી શુક્ર સુધી તો આખો દિવસને ઉરે ને એમાં શનિવારે બપોર સુધી રહી. ને પછી ના જે શનિ રવિ ર એ રજા રહી. તો આપણને એવું થતું કે ક્યારે મારા શનિ રવિ આવે તો મે તો એમ જોવા જામ તો સોમવાર થી લઈને શુક્રવાર સુધી એમ તો મને એવું થાય કે ક્યારે શનિ રવિ ને હાલના સમયમાં આપણે જોવા જઈએ તો હમણાં તો શનિવાર હ રવિવાર તો એમ કા નીકળી જાય તેજ નને ખબર પડે ને હમણાં તો આપણને એવું થાય કે જે આપડ મહિનો છેને. એ પેલાના સમયમાં જે શનિ રવિ આવતા હતા, ને તો મહિનો જે છે ને તે હમણાં કા પતી જાય એ ખબર નહી પડે પહેલાના સમયમાં તો શનિ રવિ આવવાના એટલે તો બો જવા દિવસે લાગે એવું મને તો તો હારુ ને તે સમયમાં તો મને એવું થાય કે ક્યારે શનિ રવિ આવે. ને એમાં પણ હું પછી રજા માંગીને ઘરે આવતો હતો કારણ કે હું ગામડા માંથી ભણતો આમ ભણવા જતો હતો તો પછી જો મને રજા ના મળે તો હું તો પછી ભાગીતો આવતો હતો. ને એ સમય દરમિયાન જે પણ અમુક એવી એમ તો મને હજી પેલા કે બીજા ધોરણમાં હતો ત્યારની એટલી બધી વાત નથી ખબર પણ પછી જયારે પાંચમા થી પછી જયારે આગળ વયધો પાંચમા છઠા ચોથામાંથી તો પછી અમુક કોનું વાત મને યાદ છે. કારણ કે તે સમય દરમિયાન જે કઈ પણ મેં એક્ટિવિટી કરેલી જેમકે ડ્રોઈંગ કરવાનું કોઈ ઈવેન્ટમાં ભાગ લેવાનું જેમ કે કેરમ ચેસ ચિત્રકલા એ મને ખુબ જ ગમતું હતું. હાલના સમયમાં એ બધું ખોવાય કારણ કે હું હમના જ્યારે કોલેજમાં જામ તો એના વિશે એટલું બધું હ હમનાં રસ જેથી જેવું નહી રહ્યુ. મિત્ર તમને ખબર જ હશે કે નાનપણમાં તો આપડે નાની નાલી વાત કરથી લડાઈ પડતા એ પણ મને ખુબ જ ગમે કારણ કે એ જયારે હું ભણતો હતો તો કોઈ અ મને ગુ સ્સો તો હું પછી એને મારવા જ દોડે જતો હતો. ને હમણાં તો હાલે તો જે મારવા જે મિત્ર ને જતો હતો તો હમણાં તો એના જોડે હારી એ મારી દોસ્તી કારણ કે ત્યારે તો આપણે નાના હતા એટલે આપણને એટલું બધું ખબર નતું ને- તે સમય દરમિયાન આપણને ખબર જ હતું કે આપણેે ત્યારે તો રમવાનો બો શોખીન એ આપણેે વધુ પડતા વાંચતા ન હતા જયારે સર લોકો આપણને બેસાડે ત્યારે આપણે વાંચતા હતા. ને કઈ નહી કે એટલે આપડે તો રમવા જ દોડી જતા હતા. એવું બધું મારું તો ચાલતું હતું. તમારું શું કેવું મિત્ર તમારું બધું કેવું ચાલતું હતું?
હા મિત્ર તમે કીધું ને શાળાનું જીવન- - તન જીવન મારતાવા અનુભવ એટલા સાર ર આનકે- -
શાળા ની અને યાદગાર એટલે એવી સારી હતી કે હવે જોમ તો બાળપણ માં જવું એવું થઈ જાય પાસ્ટ માં જવું શાળાએ એટલા બધા સંસ્કાર આપ્યા કે તેમજ જવાબદારી કેવી રીતે કરવી પોતા પર ડિપેન્ડ હોય તે બધું એટલું બધું શીખવાયું કે આજે એનો એ પસ્તાવ થતો નથી કે શાળા માં જવાથી કઈ કઇક ભૂલ થાય એ શાળા મને એટલી બધી જ્ઞાન જ તો નહી આપ્યું પરંતુ કેટલી બધી કઇક બીજા સ્કીલ આપી જેમ કે રમત ગમત માં તેમજ અન્ય બોલવાને કઈક સ્ટેજ ફિયર નથી હોતું તેમજ અન્યને સગવડ પ્રાપ્ત થયું ને શાળામાં શિક્ષણ નુ માર્ગદર્શન હેઠળ એટલું વિષય નો જ્ઞાન મેળવુ એ લોકો લોકોનું અમારા સ્કૂલ ના ટીચર એવા હતા કે એ લોકો ફક્ત. બુક નું નોલેજ નોલેજ નથી આપતા પરંતુ કઈક. બીજી પ્રવૃતિઓને બી કરાવતા હતા તે એટલે. કંટાળાજનક તો મને નથી લાગતું તેમજ એ લોકો ક્યારેક અઠવાડિયામાં એ લોકો બાર પ્રવૃ પ્રકૃ તી ને નિહાળવા લઈ જતા. ને પછી એ કહેતા કે આ ડુંગરા ને તમને જે દેખાય એના વિશેે કઈક પેરેગ્રાફમાં પેજમાં લખીને મારા પેપર જમા કરે. એ બધી પ્રવૃત્તિ પણ કરાવતા અને તમે કીધું તેમ સોમવાર થી રવિવાર અઠવાડ ન હોય તેમાંથી તે ફેવરેટ બધાનો શનિ ને રવિવાર જ હોય ક્યારે શનિવાર આવે અડધો દિવસ સ્કૂલ માં રહીને અડધો દિવસ રજા આવતી હતી બધા નો ફેવરેટ સની રવી જ હોય. તમે કીધું તેમ શાળામાં એટલી બધી કેટલીક મુશ્કેલીઓ બી આવતી હોય જેમ કે એકબીજા સાથે ઝઘડા કરવાના અને લેસન ના કરે તો ટીચર નો બી બીક રે તેવી હમણાં એટલો બધો જોવા નથી મળતું કોલેજ લાઈફમાં કેમ કે કોલેજમાં એવું બધું આપણને નથી મળતું જેવા કે મિત્રો સ્કૂલ ના હોય તો તે બધા તે કઈક અલગ જ મજા હતી ને હવે એક મોટા થયા હતા એમાં મેચ્યોરિટી આઈ ગયા એટલે એટલું બધું બાળપણનું ના રહ્યું ત શું તમે કઈક જણાવી શકશો મને તમારો પ પાસ નું ને હવે ન કઈક તફાવત જેવા આવી ગયું?
હમ તમે કીધું તે સારી વાત કહી દે કે હમ જે આપડે પછી ના છેલા ના જે વર્ષો હતા સ્કૂલમાં એ દરમિયાન આપને ખુબ જ સારા સંસ્કાર કઈ રીતના નિયમ પાલન કર્યું સમય દરમિયાન આપણે ખબર બોર્ડની પરીક્ષા એ પણ સારી એવી પરીક્ષા આપી જાણ કે જે આપણેે જીવનનું પેલું પગથિયુ હતુ એવું પેલું તો ચાલે એમાં આપણે જો સારા એમ પરફોર્મ કરીએ તો પછી સારી રીતે. લાઈફમાં આગળ વધીને સ્કૂલે સારું આપણને શિસ્ શીખાયું કઈ કઈ આપણાને અંદરને ખૂબીઓ હતી એ પણ એલું કોએ ઓળખાયું. કારણ કે એના થકી આપણે કોલેજમાં કયા વિષયમાં આપણે આગળ વધવાના એમ રાસ્તો ખોલે આપ્યો એવું આપડે કેએ તો ચાલે ને જેના થકી પછી કોઈ પણ વિદ્યાર્થી એની પોતાની જે કઈ સ્કીલ એની અંદર પડેલી છે એને પછી એ આગળ પૈસા આવી શકે કે એવુ આપણે નોલેજ આઈ હમ તો એ ખુબ જ સારી વાત કહેવાય. કારણ કે જે આપણી શાળાના હમણાં તો મને શા ના જે અનુભવો યાદ કરું તો મને ખુબ જ પેલું એમ થાય કે હા રમું હજુ હું સ્કૂલ માં જ રયો હોત તો કેવું સારું પણ ના એવું થઈ શક નહી તો તમારું શું કેવું મિત્ર
હા મિત્રો તમે આ શાળા નું શાળા ન અનુભવો છ કરવા માટે તમારો કિંમતી સમય આપવા માટે આભાર માનો છો મિત્રો.